હલો.
હા બોલો.
હમણાં‌ જો‌ તને એ આઈ હતી હમણાં જ મારી એક ફ્રેન્ડ સાથે કિસ્સો થયો હવે એ લોક કોને જવું તું ઉદયપુર તો હવે ઓનલાઈન બધું એને બીક લાગતી હતી કે ત્યાં બધા ફ્રોડ્સ એટલા ચાલે છે. તો ઓનલાઈન વિશ્વાસ કરાય કે ના કરાય તો મેં કીધું હા. ગૂગલ જેમીને એક એવું પ્લેટફોર્મ છે કે તું જેના પર ટ્રસ્ટ કરી શકો છો. તો મે એને શીખવાડ્યું મેન બ તો હજો ગૂગલ જેમ નહી પડ તું સર્ચ કર કે અહ હોટેલ્સ ઇન ઉદયપુર મેં કીધું કે જે એવી હોટલ હોય કે તેને અફોર્ડેબલ બી હોય અને બોહ મસ્ત આમ ક્પ્લીટ મેન જ્ગ્ય કે જે જ્યાં આગળથી બધી ફરવાની જગ્યા બહ દૂર ના હોય બો દૂર આપ પણાને શું કહેવાય ટ્રાવેલ ના કરવું પડે કેમ કે એનાથી એનો ટ્રાવેલનો જે કોસ્ટ હશે એ પણ બચસે. ગૂગલ જમીનાઈ પર બધી ડિટેલ્સ આવી ગઈ જોવું હોય તો ફોટોસની સાથે વિથ કોન્ટેક્ટ નંબર ને એકદમ ડીસ ડિસ્ક્રિપ્સન સાથે તારે જે પણ પૂછવું હોય ને બધું આવી ગયું હતુ. અને ઈવન આપડે ત્યાં આગળ ફરવા કઈક અહ વ્હીકલ હા. અહ શું કેવાય વ્હીકલ એવું બી જોઈ હા બોલ
હા બોલો તમે.
હા હા તૂ કઈ દે.
અરે મતલબ કે સ્ટુડેન્ટ મતલબ કોઈ ક્વેશ્ચન ના
હા. હા.
આપી દે ટેક્સબુક લેટર જે પણ હોય બધું જ.
ટેક્સ્ટ બુક કરતા પણ સારા જે આન્સર અત્યારે આપતું હોય ને અમારે પણ બધા સ્ટુડન્ટ્સ ચેટ જી પી ટી યુઝ કરે છે મટીરિયલ તો સાઈડમાં રહ્યું. મટીરિયલ અમને લોકોને કઢાવવાનું કેય પણ અમે ન થી કડાવતા અસાઇમેન્ટ જો અસામેન્ટ જે પણ અસાઇમેન્ટ ક્વેશ્ચસ હોય ચેટ જી પી ડી બનાવી આપી દે. મિનિટમાં વિથ ફિગર ફોટોસ બી જો તારે ફોટોસ બી ચેટ જી ટી પી પર અવેલેબલ કરે છે. અત્યારે તો અત્યારે તો કેનવા કેનવા લીધે તો પી પી ટી ની તો આપડે શું કેવાય મા મારા માં તો જરૂરત જ નહીં પડી કેનો આપણાને રેડીમેડ પી પી ટી બનાવીને આપી દે છે એકદમ ઈઝી અને આપડો ટાઈમ પણ બચી જાય. એ એક બહુ મસ્ત એનું ફીચર છે. એ આઈ ના તો બધા ટૂલ્સ એકદમ બહુ મસ્ત ચેટ જી પી ટી ગૂગલ જેમીનાય, કેનવા અત્યારે તો વધારામાં ચાલ હોય ને તો ચે જી પી ટી છે અને આપણે શીખીજાય ને તો તો આપડે બહુ આગળ વધી ગયા કહેવાય ચેટ જી પી ટી ને એ આઇ આપણને કમ્પ્લીટ રીતે યુઝ કરતા આવડી જાય ને તો બહુ મોટી વાત છે એમ.
હા.
તમારે અત્યારે સ્કૂલમાં કોઈ પણ કામ હશે તો તમને અત્યારે તો ફોન લઈ નહી જતા હજુ કોલેજમાં આવશે ત્યારે તો ફોન જોડાઈ જશે એટલે મેડમ સર કઈક પણ પૂછે ચે જી પી ટી જ કરી દેવાનું અને એકલું ચેટ જી પાછુ આ બધા બિઝને અ બિઝનેસ ખુબજ એ કરે છે અત્યારે સોશિયલ મીડિયા પર બધા કેટલું ટ્રેન્ડિંગમાં રીલ્સ બધું બનાવવા માંડ્યા છે. અત્યારે કોઈ પણ બિઝનેસ નો તારે હા, અત્યાર કોઈ પણ બિઝનેસ આઈડિયા ત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ પણ કરવું હોય ને તો તું ચેટ જી પી ટીને પૂછુ ને તો તને ચેટ જી પી ટી એકદમ મસ્ત તારે ઇન્વેસ્ટમેન્ટથી લઈને બધા પ્લાનિંગ એ પણ ડિટેલ્સ આપી દે છે કે આ બિઝનેસ કરવા મા લો પ્રોફિટ થશે અત્યારે આ ટ્રેન્ડિંગ માં છે, બિઝનેસ માટે બી બહુ જ યુઝફુલ છે એ આઇ તો.
મિશન આપણને આપે એ આપડા આપણને આપી શકે.
હા.
હા.
ક્યાં દિવસમાં સુ કરીયસ.
બધું જ. અત્યારે તો એ આઈ એના લીધે તો બધાને બિઝનેસ પણ એટલા ગ્રો કરવા મડ્યા છે ને કે એમ્પ્લોઇઝ ની જરૂર જ નહિ પડતી. બધું મશીન જ કરી દે છે.
હા, એજ.
તને આવડે છે એ આઈ થોડું ઘણું? હ
હાલ
હાલો.
હાલો, હા તને એ આઇ આવડે છે થોડું થોડું?
હા આવડે છે ને.
અત્યારે તો બસ બધાને એજ ટ્રેન્ડિંગમાં ચાલે છે લોકો એના ક્લાસીસ સ્ટાર્ટ કર લે છે.
હા બટ થોડા વેહ હાર્મફુલ થઈ શકે છે બિકોઝ ઈફ એ આઈ માં થી કોઈ મતલબ હેકર આયને કોઈ પણ મેસેજ કરે મીન્સ આપડે આપડો ફોટો અપલોડ કરી એડિટિંગ માટે તો એમાંથી બી થઈ શકે છે પ્લસ આપડું આઈ ડી વાઈ ડી કઈ નાખીએ આપડે તો બી થઇ શકે છે.
અત્યારે તો એ આય તો તું ખાલી તારો ફેસ આપને એ તને જેમાં બી તારે તને પોલીસ વારી પણ બનાઈ શકે ગમે તે એક મોડલ તને ચનિયા ચોલી બી પહેરાઇ હકે એટલું એ થઇ ગયું છે ને આગળ વધી ગયું છે. તે ફેસ બીજાનો અને આપડાને કંઈક નું કઈક શું બનાવી દે. એવી રીતે તો ફ્રોડ બી વધારે સ્કેમ પણ થઈ શકે છે.
અને તો બી લોકો એના પર મતલબ આટલો ટ્રસ્ટ કરે છે એઆઈ ઉપર
હા અત્યારે ઇન્ડિયામાં તો ઓછું પણ તો પણ બારનામાં તો વધારે બધા ટેકનોલોજી બેઝ ફરક છે. અત્યા ઓપરેશન માટે બી જોતી નઈ બધા રોબોટ્સને બધા નો યુઝ કરવા માડયા છે.
હા હા હા એ બી છે. આમ સ્ટડી રિલેટેડ ને એવું બધું હોય તો સારું છે. સ્ટડી રિલેટેડ ને એવું બધું હોય તો સારું છે બટ આવી રીતે એડિટિંગ નુ કોઈ પણ મેટર હોય તો એમાં
મારો.
બોવ રિસ્કી છે થોડું રિસ્ક તો છે જ. બાકી આપડા સ્ટુડન્ટસ માટે તો એક બેસ્ટ એક ત પ્લેટફોર્મ મલી ગયું છે સ્ટુડન્ટસોને કે કઈક આપડું મગ ગત દોડાડવાની જરૂરત જ નઇ પડતું બસ એ આપડાને આપી જ દે છે.
હા.
ટ્રાવેલ બાવેલ કરવા ગયા હોય તો એ પણ બોવ બુ યુઝફુલ થાય હા ત્યારે કઈક જરૂરત જ ના પડે કોકને પૂછવાની ફોન માં એક નાખ
હા ખાલી આપડે જસ સર્ચ કરવાનું કે આપડે આપ પ્લેસ જગ્યા કે કઈ પણ બતાડે તો એ સજેસ્ટ સારું કરશે આપણને
હા હા એ તો છે જ ફૂડ થી માંડીને એનું કલ્ચર બધું જ લઈ લો ને
પ્લેસ ડેડલ બધી જગ્યાઓ
હા એ તો છે જ. ઇવન પીડીએફ પણ કોઈ સબ્જેક્ટ ની તને રિલેટેડ ટોપિક્સ ની તને પીડીએફ જોઈતી હોયને તો એકદમ આપડે માણસે જ ના લખ્યું હોય એવું પને ચેટ જીપીટી બનાવી આપે છે. અમારે મોસ્ટલી રિપોર્ટ બધું બનાવવાના જ હોય ને કંપનીમાં અમને લઈ જાય તો પણ અમને લોકોને ત્યાં આગળ ખબર જ ના પડે અમે એ જ વસ્તુ રિપોર્ટ કેટલા પચાસ ચાલીસ પેજ નો અમે લોકો ચેટ જી પી ટી પર જોઈને જ બધા બનાવે છે. હા અત્યારે
છે. બટ અમુક ટીચર્સ જે છે એમને ખબર પડી જાય કે અમે એ આઈટી કર્યું છે.
અમને તો ખુબ સામેથી કે છે કે એ આઈ શીખો ચેટ જી પીટી નો યુઝ કરો અમને પોતે કે છે.
આઈ ટીમાં મતલબ કે એ આઈ નું જ બધું હોય તો એમાં સરે કયું છે કે તમારે એઆઈ નુ શીખવાનું પણ અમુક વસ્તુ જે છે ને એ એમને ના પાડી છે કે તમારે આની કરવાનું જાતે થોડું કરવાનું
મતલબ કે તું કયા સ્ટેન્ડર્ડમાં છો?
ટેન્થમાં આવીશ અવે.
હજુ આવીશ.
હા.
તમારે જેટલા હતા તો અમને લોકોને ત્યારે તો એ એવું કશું નતું પણ અત્યારે હારું છે કે તમને લોકોને આટલું થોડું તો નોલેજ છે.
હા એજ.
તો તો તને સ્કૂલમાં તો ચેટ જીપીટી એવું બધું તો બઉુ યુઝફુલ થવાનું છે ટેન્થમાં
થાય જ છે અત્યારે પણ થાય છે અત્યારે એવી એવી તું શીખી છે ને અમે લોકોએ કે જે અત્યારે મતલબ ચાલતી પણ નથી જે ફ્યુર રિસ્ટિક વસ્તુઓ છે.
ઓ તો ત બવજ સારું કેવાય.
હા.
હું તો કઉ ને તો સ્કૂલમાં પણ ને કોલેજમાં પણ એક એઆઈ ના અલગ થી ક્લાસીસ એમ લેક ચર રાખવો જોઈએ. કે જેથી આપણે લોકો પણ અત્યારે ટેકનોલોજીની સાથે ભણી શકીએ ને આપડે પણ શીખી શકીએ.
યુટ્યુબ યુટ્યુબ પર તો સ્ટડી અ ટ્યુશન જવાની પણ જરૂર ના પડે યુટ્યુબ પરથી તું ઓનલાઈન બધા કોચિંગ ક્લાસીસ બધા એટલા થઈ ગયા છે ને હું ખુદ ટવેલ્થ થમાં યુટ્યુબ પરથી ભણતી હતી ને એનાથી લીધે જ પાસ થઈ છું.
હા મારે પણ એવું છે હું બી મોસ્ટ ઓફ બધી વસ્તુ યુટ્યુબ પરથી જ ભણી લઉ.
ટ્યુશન જવાની જરૂરત જ ના પડે ને ટ્યુશન કર તો પણ મસ્ત બેસ્ટ યુટ્યુબ વાળાઓ ભણાવે છે.
હમ.
બોલ બીજું.
કઈ નહી તમે
કઈ નહી હવે તો વિચાર છે કે કોઈ દિવસ પણ કઈ ટ્રાવેલિંગ નો પ્લાન બનાય તો બસ ઓનલાઈન ગુગલ પર જગ્યા જોઈ લેવાની કે અહીંયા આગળ શું જગ્યા ફેમસ છે એટલે બસ એ જગ્યા ફરવાની બાકી જ ના રહી જાય આપણને પહેલે થી નેજ નોલેજ થઈ જાય પેલા તો ટેકનોલોજી હતી જ નહી એટલે આપડાને શું ખ્યાલ કે આ વસ્તુ અયા આગળની આ ફેમસ આમ તેમ બધા ને કે તે આપણાને અત્યારે તો જતા પેલા જ આપણી જોડે એટલી બધી ડિટેલ્સઈ હોઈ હોય જ હોય છે ને તો આપડે પેલા ની સામે થી કેવું પડે છે કે ભાઈ આ વસ્તુ અહી ક્યાં છે અને કોઈ ના હોય તો પણ આપણે ગૂગલ કરીને જાતે જોઈ શકીએ છે. અને એ સારું ને એડવાન્સ માં આપણને ખબર હોય તો કોઈ આપણાનું ઉલ્લું પણ ના બનાવી શકે.
સાચી વાત છે ને આટલું નોલેજ હોવું જરૂરી છે આપડે.
તો અત્યારે તો નોલેજ ના હોય આ એઆઈ નો તો લોકો તો આપણાને બનાઈ જાય.
એજ તો એની હાવ આપણને યુઝ કરી જ દે લોકો.
તો. જો તો તને જોઈ તે ડિટેલ મળી ગઈ ને એઆઈ ની તો તને આગળ યુઝફુલ થશે.
હા.
સારું તો બીજી ડિટેલ્સ હું તને પછી કઈશ હા.
હા વાંધો નહીં.
બાય.
બાય.